હલો
હા કેમ છે મજામાં બસ મજામાં તમે કેમ બસ હુ ભી મજામાં શમી લીધું તે
બસ જમી લીધું અમે પણ આજે આજે આપડે એક ટોપિક ઉપર વાત કરીએ દૂર રહેતા સબ સભ્યો સાથે સંબંધ કેમના મજબૂત રાખવા
હા મસ્ત ટોપિક છે ચલો વાત કરીએ
ચાલો જાયારે મને લાગે છે કે કે સંબંધો મજબૂત રાખવા માટે માત્ર સંપર્ક હા સોરી હ આજકાલના એક જ વસ્તુ બહુ બદલાઈ ગઈ છે કે પહેલા બધા જ પરિવારો ના સભ્ય એક જ શહેરમાં રહેતા હતા પણ હવે ઘણા લોકો અભ્યાસ નોકરી અને અન્ય કારણોસર અલગસ જગ્યાએ રહે છે.
સાચી વાત છે હ કારણ કે જો ઘણા લોકો રોજ વાત કરે પણ છતાંય લાગણી પૂર્વક જોડાયેલા નથી હોતા.
હા પરંતુ સાચી વાત છે પરંતુ મને લાગે છે કે આંતર સંબંધોને નબળા બનાવ બનાવતું નથી. સંવાદનો અને અભાવ સંબંધોને નબળા બનાવે છે.
હમ સાચી વાત છે બહુ સુંદર વિચાર જો નિયમિત વાતચીત થાય તો હજારો કિલોમીટરનું અંતર પણ નાનું લાગવા લાગે છે.
એકદમ સાચી વાત છે પણ પરંતુ ઘણા લોકો કહે છે કે સમય મળતો નથી.
સમય મળતો નથી એવું નથી હોતું સમય કાઢવો પડે આપણે રોજ માત્ર દસ કે પંદર મિનિટ પણ પૂરતી વાત કરવી જોઈએ.
એકદમ સાચી વાત છે મને લાગે છે કે નાની નાની બાબતો શે શેર કરવી પણ જરૂરી છે આપણેે
હા સાચી વાત છે ઘણા લોકો માત્ર મોટા પ્રસંગે જ સંપર્ક કરે બાકીની બાકીના જે દિવસો હોય તેમાં શાંતિથી રહે છે.
હા સાચી અને કારણ અને અને એના કારણો ધીમે ધીમે એક અજાણપણું આવી આવી જાય છે આપણા સંબંધોમાં
સાચી વાત છે પરિવાર સાથે માત્ર જવાબદારીઓનું નહી પરંતુ લાગણીઓ ન સંબંધ હોવો જરૂરી છે.
એકદમ સાચી વાત છે તમારી જો કોઈ દૂર રહેતું હોય તો એની દૈનિક જિંદગી વિશે પૂછવું પણ મહત્વ મહત્વનું છે.
સાચી વાત છે. જેમ કે આજે દિવસ કેવો ગયો કામ કેવું ચાલી રહ્યું છે તારી તબિયત કેવી છે એ બધું પૂછવું બી જરૂરી છે.
સાચેમાં ઘણી વાર લોકો લોક લોકો મને લોકો માને છે કે
એ વાત તો સાચી વાત છે. પરંતુ એ વિચાર ક્યારેક અંતર વધારી દે છે.
એકદમ સાચી એક નાનો સંદેશ પણ ઘણી ખુશી આપે આપી શકે છે આપણને.
હા સાચી વાત ખાસ કરીને સવારે શુભેચ્છા કે પછી સાંજે એક સરળ પૂછપરછ પણ સંબંધોને જીવંત રાખે છે.
હા.
હા સાચી વાત છે વિડીયો કોલ છે. પછી ફેમિલી ગ્રુપ કે ફોટા શેર કરવાની ન કરવાથી નજીક હોવાનો અનુભવ થાય છે.
એકદમ સાચી પરંતુ મેસેજ મેસેજ મુક કરવાથી જ બધું પૂર્ણ નહી થઈ જતું.
ચી છે. ક્યારેક અવાજ સાંભળવો પણ જરૂરી બની જાય.
હમ.
કારણ કે અવાજ અવાજમાં લાગણી સ્પષ્ટ અનુભવાઈ શકાય છે આપડે હમ અને વિડીયો કોલમાં ચહેરા પની ખુશી અને થાક પણ સમજાઈ જાય આપણને.
સાચે એકબીજાની વાત પણ મહત્વની હો છે.
એ કઈ રીતે?
દૂર રહેતા સંબંધોને નિર્ણ નિર નિર્ણયો ના સ સામેલ રાખવા.
હા બહુ જરૂરી છે એ વસ્તુ તો ઘણીવાર લોકો વિચારે છે કે તેઓ દૂર છે એટલે તેમના મત જરૂરી નથી હોતો.
હા હા સાચી વાત પરંતુ એથી તેમને એક કલાતા અનુભવાય છે.
હા અને ધીમે ધીમે જોડાણ પણ ઓછું થઈ જાય.
એકદમ સાચી દરેક વ્યક્તિને એવું લાગ ગવુ જોઈએ કે તે પરિવાર નો મહત્વપૂર્ણ ભાગ છે.
હમ ભલે ને એ પછી દુનિયાના કોઈ બી ખૂણામાં રહેતું હોય. સાચે મને તો પરિવાર ની એક જ પરંપરા ગમે છે. કેવી?
એ અઠ ઠવાડિયામાં એક એક દિવસ સૌ સાથે લાંબી વાતચીતો કરવી.
હમ સાચી વાત છે બહુ સરસ વિચાર છે આતો.
હા. એક દિવસ કોય ઉ
ઉતા ઉતાવળ નઈ અને કોઈ કામનું દબાણ નઈ હોતું આપડે હમ ફક્ત ખાલી હસ ત યાદો અને વાતો બસ આ જ જરૂરી છે. સાચે જુના ફોટો પણ જોવાની જોવામાં આવે તો મજા આવી જાય છે હમ. જૂની યાદો ફરીથી જો આપણે જોઈએ તો સંબંધોમાં ફરી તાજા બનાવી દે છે. એકદમ સાચી વાત છે તમારી એક મહત્વની બાબત એ પણ છે કે માત્ર ખુશી ના સમયમાં જ નહી પણ પરંતુ મુશ્કેલી ના સમયમાં પણ સાથ રહેેવું એ બઉ જરૂરી છે સાચી વાત છે. ક્યારેક એક સહાનુભૂતિ ભર્યો શબ્દ પણ ઘણી શક્તિ આપી જાય આપણને.
સાચે ઘણી વાર લોકો લોકો મદ મદદ તો કરવા માંગે છે પરંતુ કેવી રીતે કરવી એ સમજાતું જ નથી.
પણ બહુ મોટી મદદ બની જાય. સાચે સમ નકે આપરી નથી હા પરંતુ હાજરી નો અહસાસ કરવો. ખૂબ જરૂરી હોય.
એકદમ સાચી વાત અંતે અંતે તો પરિવાર નો અર્થ એજ છે ને કે કોઈ પણ અંતર હો હોવા છતાં એ દિલ થી જોડાય રહેવું એજ છે.
હા અને સંબંધોને જીવંત રાખવા માટે સતત પ્રયત્ન કરતું રહેવું જોઈએ આપણે
સાચે મને તો લાગે છે કે સબંધ સબંધ મજબૂત રાખવા માટે માત્ર સંપર્ક પૂરતો નહી, એકબીજાના જીવનમાં રસ રાખવો પણ જરૂરી હોય છે.
ર લોકો રોજ વાત કરે, પણ છતાં લાગણીપૂર્વક જોડાયેલા નથી હોતા.
સાચું. ક્યારેક પાંચ મિનિટની દિલની કેટલીક વાતો એક કલાકની સામાન્ય વાત કરતા એ વધુ અસરકાર હોય છે.
સાચી વાત છે. મને લાગે છે કે, પ્રશ્નો પણ અલગ પ્રકારના હોવા જોઈએ.
એટલે? એક પ્રશ્નો?
માત્ર જમ્યા, કામ પૂરું થઈ ગયું એટલું જ નઈ, પણ આજે તને સૌથી વધારે શું ખુશી આપી, એ પ્રશ્ન પણ પૂછવો જરૂરી છે.
વાહ! આટલો સુંદર વિચાર છે તમારે.
કારણ કે, આવા પ્રશ્નોથી જ વ્યક્તિ ખુલેથી વાત કરી શકે.
સાચ્ચે. ઘણી વાર લોકો પોતાની ચિંતા કે તનાવ છુપાવી
હં, અને પરિવારના પરિવારને ખબર પડતી નથી કે, અંદર શું ચાલી રહ્યું છે.
સાચ્ ચેમાં એ માટે વિશ્વાસનું વાતા વા વાતાવરણ બનાવવું જોઈએ આપડે.
હા! જેથી કોઈ પણ વ્યક્તિ નિસંકોચ વગર પોતાની લાગણીઓ આપને કહી શકે.
સાચે. મને તો લાગે છે કે પરિવારમાં અસ નાની-નાન
જેમ કે કંઈ?
કોઈ
હા. અથવા કોઈ જૂના ફોટો હોય એ મોકલીને બી આપણી યાદો તાજા કરી શકીએ.
હા. એથી વાતચીતનો એક નવો વિષય પણ મળી જાય છે આપણને.
હા! અને લાગણીઓનું જોડાણ મજબૂત બની જાય.
સાચ ચે મને તો એક નવી રીત પણ ગમે છે.
કઈ રીત?
મહિને એક વાર ઓનલાઈન પરિવાર અ ઓનલાઇન પરિવાર સાંજ રાખવી.
હા એ બઉ રસપ્રદ લાગે હ. એમાં રમતો પણ રમી જકાય.
હા! યાદ
હા આવી પ્રવૃતિઓમાં સંબંધોમાં નવી ઊર્જા લાવ લાવવામાં મદદ થાય છે.
સાચી વાત છે. ઘણી વાર લોકો કહે છે કે દૂર રહેવાના રહેવાસ ભયો ધીમે-ધીમે બદલાઈ જાય છે.
બદલાવ તો દરેકમાં આવેજ છે.
હા! પરંતુ બદ બદલાવને સ્વીકારવા સ્વીકારવો જોઈએ આપડે.
હમ્મ એકદમ સાચી વાત છે. હહ સમય સાથે દરેકની પ્રાથમિકતાઓ પણ બદલાઈ જાય છે.
સાચી વાત તેથી અપેક્ષાઓ પણ વ્યવસ્થિત હોય હોવી જોઈએ.
નહી તો નાની નાની બાબતોમાં પણ ગેરસમજ ઉભી થઈ જાય.
તમારી એકદમ સાચી વાત છે. જો કોઈ તરત જવાબ ના આપે તો ખરાબ માનવું નહી એની વાતનું.
હા કારણ કે દરેકની જવાબદારીઓ અલગ અલગ હોય છે.
લાંબા સમય સુધી મોન પણ સારું.
હા સહમત છું હું સંબંધોમાં સતત પાણી આપતા રહેવું જોઈએ.
સાચી વાત છે તમા એક જોડે વાત કરીને બહુ જ ગમ્યું. તમને કેવું લાગે છે?
મને બી બહુ સારું લાગ્યું.
ઓકે. તો આપણે ફરી એક વાર વાત કરીશું. ચલો બાય
બાય